એની જો હવે નવરી થઈ પેલા સ્કૂલે થી ફોન આયવો તો તમારો ફોન આયવો ત્યારે તોમે દવા- કરી લઉ-
તમે હું કરો
કઈ ની જો ઓલાને હુંવરાયવો અને પછી નવરા- ના ના ના ક્યારનો હુંવરાયવો અવે આમા છ વાગા હૂદી શાંતિ- ચાર વાગે ઉટશે
એ કલાવત અત્યારે હુંએ ક બપોરે-
એટલે બપોરે હુઇ ગીયો એ તન વાગે નો-
આમ તોઈ એ ત્રણ ત્રણ કલાક હુવે હે-
હ એ તો કઈક તો છ બે અઢી વાગા નો હુંઈ ગીયો પાંચ છ વાગા હુંદિ શાંતિ વીમાં- અમારે જમવાનું ને નીંદર બધુંય ટાઈમે જ જય હાંજેય હુઇ જાય -
તો વાંધો નય બાકી તો રાતે પછી કેટલું કવરાવે એક તો અત્યારે હુંવે નઇ તો-
ના ના રાતે આખઈ જગવે નઇ પછી ટેવ પાડી ન-
મારે તમને એક દી ફોન કરવો તો ઓલી નિધિ પૂછતી તી ને ત્યારે- ઈ તહત- તમારે નંબર માંગતી તી પછી મેં એદું આકડી હું આને નંબર દઈ ને પછી કંઈક વાત- થાય તો વળી એને એમ નો કેતા અમારું કાઈ બીજું- અમે કઈ આમ હા આમ વાત નથી કયરિ અમે એને એમજ કીધું કે આમ મેરેજ થયા છે ને આમ-
ઓ ઇ ત એન એન અમે ત સ સ્કૂલ માં આવે ભણતા તી ઇ પછી એટલી બધી કઈ ફ્રેન્ડ ખાસ હતી ની આ ત મે એને ફોટો જોયો ને-
હા- એટલે મેંય છે ને તમારો હમણાં ક્યારેક બરડે કા એનિવર્સરી કા કઈક હશે ને- તિ ત્યારે એણે મને પેલા મેં એને એક વાર વાત કયરી તી પછી પાછી એને મને હમણાં મૂકો ને ત કે- એ એનો છોકરો ત કેટલો મસ્ત હે ઇ કે કે ગોટી ક લવ ત મેંય દી- ત્રણે હરખાચ છે એમ તો- પછી બધું તમારું પુતી તી ક્યાં રેય સે ને એમ બધુંય ને એન ઘર વાળો હું કરે છે ને એવું બધુંય પૂછ- તી તી ત્યારે મને કે તી હતી મને કેકે હા મારે હતા એ કે ગ્યા એને નંબર દેજે એવું બધું ત્યારે કેતી હતી મેં પછી એમ કીધું મેં આઉ. પછી દઈશ હું કહું કે અમે હજી દીધા નથ
હ અ આમ કે આમ બાકી આમ ફ્રેન્ડ નાતી ખાલી આમસ- સ્કૂલમાં આર હતા એમ હા આ- એટલે મેં એના તો એદિ ફોટો જોયોન તી મુયકોંતી મીધા નીયારી એમ. તને પુયસું લઈ લે
ઈ સુરત અ હાહરે છે ઈ પેલા એની લવ મેરેજ જ કરેલા છે.
એના લગન થઈ ગ્યા?
હા ન્યાં એટલે તો હમણાં ત એ અ પ્રેગ્નેન્સી રાખવાનું ને એવું બધું કેતી તી ઇ એને તો ત્રણ વરસ થઈ ગયા છે લગનના
હમ
અતિ આયા એન્યે આ એના બાવાજીને છોકરા હારે જ લવ મેરેજ કયરા
ઓ હા
આમ મેરેજ જ કયરા હે પણ આમ લવ મેરેજ એમ હા આમ પધ એ રીત રિવાથી બધું એમ
હમ
હું કરે ભાઈ?
એ તો દિલ્લી હે અમન તજો અ મા દીકરા હિ
હા એ તમે કઈક મહીકો તો તે એને કેવા કેવામાં જવાનું હોય.
એને કંપની માં હોય ને કંપની વાળા પછી મોકલે કંપની હોય ની
હોય બધામાં અલગ અલગ જગ્યા હશે ન
હા બધાએ માં અલગ અલગ જગ્યાએ જવાનું હોય.
હા હું હાલે બાકી?
કઈ નહી જો નવરા થયા અત્યારે અમે.
વરસાદ બરસાદ છે કે?
જો અત્યારે ચાલુ થયો.
અમારે એવા જ છે જે રેડ આવી ન પાછા વય જાય.
તમાર સુરત માં ત બહુ આવી ગયો વસ
હા તય બે દિવસ તો બો બાપા.
હમ્મ.
લા મોબાઈલૂ ન દુકાન વાળા ઓને કેટલું કેટલું બાપ બીચારાવને નુકસાન થયું તો. પણ હાવ નીચેના ભાગોમાં હતી બધાય ને.
હમ્મ.
ને એમાંય પાછું એક નીચે નો ઓલો ફ્લોર ને એમાંય પાછી અંદર અંદર ગલિયું ગલિયું. તે એમાં તો બસો અઢીસો દુકાનો હયશે
ઓહ હો.
તે એમાં કેતા તા ને કે બસો કરોડ જેટુંલુ નુકસાન થયું પેલા તો અમે એમ કેતા હતા બસો કરોડ નુ કઈ એટલાય એક ફ્લોર માં હોય એમ.
હમ્મ હમ.
કે પછી આમ બધી પણ બધી અંદર અંદર ગલી ગલીઓ માં દુકાન હોય એટલે ઓલું થયું હોય ને
નુકસાન એમ કેવું હોય ને પછી
તો બાપા આખામાં પાણી આવી ગયું તું ઈ તો માંડ કે કે અમે દ પંદર મિનિટ માં તો અમે માંડ માં નીકડી હય કા ઈ કે
હ
બાકી તો ઈએ બીચાડા ઓલા થઈ ગ્યા.
હમ
હા ઓલાને આ અમારા આપડે કોક હગા થાય આ કેવ દે નેએ પાણી ગરી ગયું તું ને આ ઓલા રમેશ કાકાને છે ને એના હાડો ન છે ને એને એ ગરી ગયું તું પાણી.
ઓય હહ.
અમારે તો જોય વાંધો ન આવે એટલો ઉપર હોય એટલે ના રો હાઉસ છે.
હોય.
ઉપર નીચે બેજ છે એટલે વાંધો ના આવે ને આયા એમ નય સુરત થી બાર આમ થોડું કામરેજ આવી જાય.
હોએ અહીંયા કામરાજમાં જ રિયુ ને.
હા એટલે વાંધો નો આવે.
ત્યાં માર કાકાજી ને ઈ રેહ. માર હગા રે હે? ઈ કામરેજમાં રે આ જયદીપ ને રે ને ઇયા જયદીપનું ઘર જોયું તે?
હા ઈ તો જોયું.
હા બસ ન્યા જ રે. ઈ માર કાકાજી ન ઈ ન્યા. હોય માર કાકાજીન છોકરો.
હા તે પણ આહીંયા આપડે પણ બે સમાજ છે ને બે બે સમાજ હું આ બે ઓલું થાય હે.
ના અલગ અલગ હોય ને અહીંયા અમાર રાજકોટની જેમ અહીં રાજકોટમાં એમ જ છે.
બે છે એટલે કેમાં હોય ઈ ખબર ના હોય ન પાછી.
હમ
એ હગા કાકાજી થાય હે?
ના ના અમાર હગા નહિ કાકા મોટા બાપાના ભઈ સે તમે ને ચ ઓલ થાવ ને એમ આ રમેશકાકા અ રમેશકાકા ને ઈ તમે થાવ ને એમ. માર હહરા ને ઈ છે.
તો તો અહીંયા આવતા હઈસે ને?
હહ આઈવા જ નથી કોઈદી તે ઈ કેદુના વાહે લાગી ગયા મે કીધું અહીંયા મારામાં એ ઘણા હગા સ માર મામાનો સોકરા ને ઈ રે હવે જોઈએ નહી તું કેદી આવી ઈ.
આવો તો તમારે દ પંદર દિ લઈને ટાઈમ લઈને આવું.
હા તઈ પછી માર ફઈજીની સોકરી રે ને કેટલાય સે હગા ન્યા.
હહ
માર હગી ફઈજીની સોકરી જ ન્યા રે. એતો ક્યાં રેતા હોય હા. એતો ના કામરેજમાં તો કોન જાણે નથી રેતા ઈ લગભગ એની ઈ સુરતમાં અંદર રેતા હોય કે ક્યાં રેતા હોય જો આખું આખું બધ ધેયને હોય ને પાસું અલગ અલગ.
તે આવા રમેશકાકાની ઈ અમારાથી વીહ કિલોમીટર છેટા રે જાવું હોય તો આપડે એમ થાય કે એટલું સે ટુ હું જાઉં એમ થાય આપ ડે આપડે એમ કહીએ કે સુરતમાં ને સુરતમાં રહીએ પણ રાજકોટની જેમ આપ આપડે કેમ આમ ગામડાની જેમ તો ન હોય કે થોડુંક સેટુ તો હાલો હાલીને વહી ગયા.
વહી ગયાં.
હમ ક્યાંક જાવું હોય તોય આ સુરત અમારે જાવું હોય અંદર તોય એટલો વી કિલોમીટર. કાપીને જ જાવાનું આપડે.
હમ
આ રિંગબોન રે એ બધા એ બાજુ જ રહી છે ડાયાકાકાનો છોક કરીને ઈ બધાંએ
બેન કોઈ આવતી રહી અહીંયા રેવા?
હા એતો કેટલા ટાઈમથી આવતી રે હે.
ઓય હહ પસી ઈ તો કઈ ને કઈ ફોન ન હોય તે કઈ ખબર ન હોય તે.
હા. હા ઇ તમારા બધીનું બોવ પૂછતી હોય, તમે સ્ટેટસો રાખતા હોય ને નિધુડી આમ હતી હિનકી આમ અતી. તેમથી એમ બધું ફોન ઇ ઇ એનું બધુંયમાં ધ્યાન હોય. ઇ જ્યાં હા, એ અમે ક્યારેક ગયા હોયને ઘરે પાક્કા, કદાચ ઇ અહીંયા આઇવા હોય એટલે એની પાહે આપડા બધાયની વાત તો પેલા હોય. ઇ બધ એ બહુ ધ્યાન રાખ એટલે મેં કીધું આ અમે તો સ્ટેટેસો ને સ્ટોરીઓ એમને એમ આમ જોઈને જોઈને કાઢી નાખતા હોય આ આપણે તો એવું કોઈદી નોટીસ એ ન કરતા હોય કાકે આ વા ગયા હોય નાવા ગયા હોય ને.
હહ ન્યાથી તમાર સુરતથી ત્રંબકેશ્વર કેટલુંક થાય?
ન્યાથી અહીંયા તો એમ તો થાય પણ આપડે ન્યા જેટલું ન થાય પાંચસો છસો કિલોમીટર તો થાય. પાંચસો છસો કિલોમીટર તો આ ઓલું જ થઈ જાતું હસે આ કેવો આપડે નાસ્ ટિકને એ બધું હા એટલું જ થઈ જાય.
ના ખાલી ત્રંબકેશ્વર સુરતથી કેટલું થાય?
એટલું મને પાકો અંદાજ તો નથી, પણ પાંચસો છસો તો થાતુ જ હશે હો. જો અમેં આઈથી આહીંથી સીધું જ આપણે નાર અ ત્રંકેશ્વર જઈએને તો હેલું પડે. આ તો અમે દક્ષાદીદીન ઘરે
એમ નથ ક, એમ નથી ક અમારે હેને પેલા તંબાક કેસવા જાવુ ન પછી ન્યાથી ધીમાશંકર જાઉં.
હા, તો એ હાલે કેમકે એ બે મ-મહારાષ્ટ્રમાં જ છે એટલે આ વાંધો ના આવે. એટલે સુરતથી તમે સીધા જાઓ ને તો તમારે હેલું પડે એમ, બીજે ક્યાંય ન જાવને આમ તો.
હમ હમ. હજી તો હજી નથી. કરીએ હે હજી તો. બઉ હજી ફાઈનલ નથી, હજી તો ખાલી નક્કી કરીએ હે.
હા, એટલે અત્યારે ચોમાસામાં જવાનું નક્કી કરતાતા?
ના હા લીધું.
હા, તો વાંધો નહીં. એટલે અમારે પેલા આમને એમ હતું કે પુનેથી થાય પાહે એમ.
હમ.
તો અમે પેલા દક્ષા દીદીન ઘરે ગયા યાંથી પછી ગયા. તો પછી જોયુંન તો ન્યાથી સુરતનું આમ અતું ને તો આ કે આના કરતાં તો સીધા સુરતથી નાસિક આવતા રહ્યા હોત તો તો એ વાંધો ના આવે, કેમ કે સુરતથી નાસિક જાય નાસિકથી પછી ત્રમકેશ્વર આવે
હમ.
ના-નાસિક જાય એટલે નાસિકથી થોડાક કિલોમીટર થાય ન્યાથી પછી બધી બસ જાતી હોય ન્યાની. ત્રમકેશ્વરની એમ. તમે તો ફોર વ્હીલરને જાઓ એટલે વાંધો ન આવ
એટલે અમારા એમ વિચારે હે, જો સુરત આવતા રિયા પછી એક રાત નયાં રોકાય અને હવારમ પછી ન્યા થી વેલા ખાલી હુંવામાં હુંવા માટે જ સુરત તો આવું કે પોરો થઈ જઈએ. આખી રાઈ તો આયકી હોય આન પપ્પાએ, ખાલી પોલો થઈ જાય ને એટલે પોતો જાવું અને પછી હવાર વહેલા નીકરીન પછી કે બપોર થાય ને તા પોંગી જાય એન પપા એમ કેતા બસો અઢીસો કિલોમીટર થાય કે નયાં.
આમ બસો અઢીસો કિલોમીટર તો મન નથી ખબર હો, કેમ આને આના તમાર ભાઈને ખબર હશે. ઈ તો એવું કેતાતા કે એટલું થાય હવે બસો અઢીસો કિલોમીટર તો અહીથી મુંબઈ કેટલું વધારે થાય, ત્રણસો કિલોમીટર તો મુંબઈથી તો આઘું જ છે.
પણ નંયાંથી તો ત્રંબકેશ્વર પાછો અલગ રસ્તો થઈ જાય ને એવું કઈક જરૂરિયાત
હા તો એવું હશે.
હમ એ આ કહેતાતા. પેલા એ કે આ કે તબકેશ્વર જાએ ને તો જ મેળ આવે, પછી કે ભીમા શંકર તો દર્શન ઘરથી નેવું કિલોમીટર થાય. એ રૂટ બધું જોયોતો ને
હા, એ તો નયાંથી વાંધો ના આવે નયાંથી પાહે જ થાય.
હમ. એલા નક્કી કરતાતા, ને જ્યોતિર્લિંગ પૂરું કર્યું પૂરું કરવું કરે બધા એ કે છે
એમ સેમ તું યુ એ હું એમ જ કરતી હતી.
ત્રીજો હજી તો છે ને કેદાર છેલ્લે રાખવું કે તનુસ મોટો થઈ જાય ને પછી રાખવું એમ નાનો હેને હજી. હાલી ને પછી માંડ પુગાર્યો તો પડીન.
હા બાપને આપ બાપ, આપડું પોચવું મુશ્કેલ હે, યા ગ્યાતા ખબર હે બાપડી.
હા. હજી તો તન થયાક આ બે થયા હોય ને તાં બે પૂરા થઈ જાય પછી ઓમકાલેશ્વર તો ઉજ્જૈન ગયાા હતા પણ ઓમ કસ એમ નથી જ ગયા તમે તો પાછું કઈક આપે શનિ રવિ રા હોય ને તો ત્યાં જઈ આવી. તાલે.
હા એ તો વાંધો ન આવે આમ હજી કઈક માં મધ્યપ્રદેશ માં ક્યામાં.
એ બધા હજી આખા આખા છે પેલા નજીક ના હે ને એ પૂરા કરી લે એ.
હા. પછી બધી માં એક નહી આ તો એમ કે એક રાજ્યમાં જ બે ત્રણ બે ત્રણ બે ત્રણેય છે કે નહી બે જગ્યાએ આ કે મારા સમે.
આ ઓમ કલેશ્વર ને ઉજ્જન બ બે ક ર છે ને એક આ ત્રંબકેશ્વર ને ભીમાશંકર બી.
હા.
એ કક એ બે બે એમ પછી બધા સિંગલ સિંગલ એવું કઈક છે.
હા એટલે એમ બાંધો ના આવે તો અમારે બે ત્રણ થઈ ગયા. આપડ સોમનાથ તો ગયા જ હોય. ને નાગેશ્વર ગયા હોય એટલે ઈ બે તો પેલા જ કમ્પ્લીટ થઈ જાય. એટલે તણ ચાલતો થઇ જાય.
આ તેવુંજન ગેતા હવે પ આ બે જઈ આવે એટલે પાંચ કમ્પ્લીટ થાય પછી બા અલ છ હાથ બાકી રહે નહી તો.
આ ત્યાં અમે પેલા અ દક્ષા દીદી ને ઘર જ ત્યાં ગયા ને તો પેલા ના્નો જ વિચારતા હતાા પેલા ઉજૈન જઈએ એમ. ત્યાં બાદ. પછી હું પ્લાન થઈ ગયો ઉધેન જવાની જગ્યા પછી આમ થઈ ગયા.
હમ્મ.
હા હું જઈને પછી જાો હુંમત માર બાર સિલિંગ કમ્પ્લીટ કરવી હ એ મત કે.
બહ અરગ છે બાજો કમ્પ્લીટ કરવા કે મારા નાની ઉંમર જ કરી નાખવા પાછા એમ.
હા ત્યાં બધા મોટા મોટા ઓલાંધતા હોય ને હું અત્યારે ત્યાં આપડે કરી નાખી. આધ ન વિચાર ઉ મારા મ ના મેળ ખતા લાગે. હા કેદારનામાં ઈ તો અમ્યા.
સજાય એવા.
તોય મારે પાશું જવું છે તો અંયા તો મારખું ગયા હતા. . વગર સીધે સીધે એમનેમ ગયા ત ટાઈમ કઢવા ગયા તા એમ.
હ.
એટલે પછી એમને એમ જોયાયા હતા ત તો ક હરખા એમને અમે ગયા મારે બોલવાની હોય તો મારા ઓઠ તો આમ જામી ગયા એવો થઈ જ હું તમારા ભાઈ ને હું બોલ એ ન સમજીતા ઉપર પ ને ત્યારે એવા વોર્ડ થઈ ગયા
એટલે તનુજ થોક અ મોટો થાય ને પી કે એને કઈક આમ ખબર પડે હાલવાની કેમ.
હા એટલે વાંધો ના જો જવું હોય તો આપડે પછી ને આ બધા તો ઓલ કેવ.